હા.
કેમ છો?
બસ મજામાં છું. તમે કેમ છો?
મજામાં. આજે આપણે ફિલ્મ અને મનોરંજન વિશે વાત કરવા જેવું મન તો લાગે છે.
હા. આજના જમાનામાં ફિલ્મ અને મનોરંજન જે ઇન્ડસ્ટ્રી છે એ ખુબ જ વધારે વધી રહી છે. મારી આ હવે જો કે આ દુનિયામાં જોવા જઈએ, અનેક ફિલ્મો બની રહી છે. હોલીવુડ, બોલીવુડ, ટોલીવુડ. તેમાં આપણે પ્રખ્યાત ફિલ્મો ની વાત કરીએ તો હોલીવુડ ની ફિલ્મો ફાઈટ ક્લબ. બીજી , ફોરેસ્ટ ઘમ્પ એવી અનેક પ્રકારની ફિલ્મો આવે છે. જેમાંથી કેટલી અમારી ફેવરેટ ફિલ્મો છે. કેટલા ડાયરેક્ટર હોય છે. જેમાં મારો ફેવરેટ ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલન તો નથી, પરંતુ અનેક બીજા ડાયરેક ફીંચર ને મે મારો ફેવરેટ ડાયરેક્ટર કહી શકું છું. જેની કેટલીય ફિલ્મો જેવી કે ફીઝનર, કીલર ફાઈટ ક્લબ મારી ફેવરેટ છે. તમારું એમાં શું કહેવું છે?
ઘણીવાર જોઈ ને, કે મનોરંજન માટે આપણે કંઈ નહીં મળ્યું હોય તો નો વધારે પડતો ઉપયોગ કરે છે. કારણ કે એમાં કશે બહાર જવું પડતું નથી. અને આપણે ઓનલાઈન જોઈ શકીએ, સરળતાથી જોઈ શક કીએ છે. પણ આપણે કેવું કે ફિલ્મ જોવામાં કંઈ અલગ જ મજા હોય છે. તમારું શું માનવું છે?
હા તમારી વાત એકદમ સાચી છે. હમણાં જ એક અહ મુવી આવી હતી, જેનું નામ ઓલ ઓફ અઝ ડેડ છે. તે મારી ઈન્ ઇન્સ્પિરેશન કહી શકાય છે. અને એવી મા-મા આજના જમાનામાં મેં એવું પ્રિ એવી પ્રીફર કરું છું, કે બોલીવુડ કરતા આજના જમાનામાં હોલીવુડ ના મુવી કંઈ અલગ જ લેવલ પર જતા રહ્યા છે. જેવી આપણે વાત કરીએ ઇન્ટરસ્ટેલર મુવી ની જયારે ઇન્ટરસ્ટેલર મુવી આવી હતી, ત્યારે બ્લેક હોલની મતલબ કોઈ ઇમેજિન નહીં કરી શકતું, કે બ્લેક હોલ કેવું દેખાય છે. પરંતુ આજે આપણે ફક્ત મૂવીમાં જોયું હતું, કે બ્લેક હોલ કેવું દેખાય છે. તે જોઈને લોકોને ખબર પડે છે, કે બ્લેકહોલ કંઈ રીતના વર્ક કરે છે. તો મૂવી થી કેટલીય વસ્તુ જાણવાય મળે છે. મનોરંજન માટે જ મુવી હોતી નથી. એમાં તમારું શું કહેવું છે?
હા બિલકુલ સાચી વાત છે. ઘણી ખરી એવી મુવીઓ કેવું કે એદમ મનોરંજન માટે હોતી નથી, પણ ઘણી મુવીઓ ઘણું ખરુ શીખવા માટે પણ હોય છે. કેમ કે અને મુવીઓ ઘણું ખરું શીખવા જ બનેલી હોય છે. અને કંઈને કંઈ તે અંતે શીખામણ આપી જ દેઈ છે. તો આપણે ઘણી મૂવી મનોરંજન માટે જ નહીં જોવી જોઈએ. તમે કીધું એ પ્રમાણે અહ કોઈ આપણને કંઈ શીખ મળતી હોય, કે કંઈ એવું થતું હોય તો આપણે એવી મુવીઝ પણ જોવાનુ પ્રેફર કરવું જોઈએ મને મારો ફ્રેન્ડ છે રૂમમેટ છે એ ઘણી બધી મૂવીઓ સજેસ્ટ કરે છે કે આ મૂવી જોવા આ મૂવી જોવા એ મૂવી જો પણ મને એકચ્યુલી મુવી જોવામાં ઇન્ટરેસ્ટ લાગતો નથી સારી રીતે પરંતુ એ જબરજસ્તી જોવડાવે છે તો એ હું જોઉં છું તો ધ ગોટ લાઈફ પણ એક મુવી હતી એમાં એટલી મજા આવી ગઈ હતી જોવાની પણ એટલી મજા આવી ગઈ હતી કે એ જોઈને તો આનંદ આવી ગયો હતો. અને એ ઘણી ખરી મુવી પણ સજેસ્ટ કરે છે કે આ જો આ જો પણ મને મવી જોવામાં એટલો ઇન્ટરેસ્ટ નથી પરંતુ તો પણ હું જોઉ છું.
આજના જમાનામાં મુૂવીની જે ઇન્ડસ્ટ્રી છે એમાં કેટલીક ડાયવર્સ મુવીઓ આવા લાગી છે. જેમકે આપણે પહેલાથી જોઈએ અને હમણાં જોઈએ પહેલા જેમ કે મવીઝ જેમકે ગોડ ફાધર ફોરેસ્ટ કમ- - એવી અનેક પ્રકારની અલગ-અલગ મુવીઓ આવતી હતી. ગુડવિલ હન્ટિંગ પરંતુ આજના જમાનામાં લોકો- - લોકોનું પ્રેફરન્સ બદલાઈ ગયા છે. આજના લોકો અમણા ટોક્સિક જેવી મૂવી જોવે છે. ટોક્સિક, કેજીએફ, પુષ્પા જેની કોઈ સ્ટોરી લાઈન જ હોતી નથી જેનું- - જેનું કે જેનું કોઈ - - પ્લોટ જોતું નથી એવી મુૂવીઓ જોઈને પોતાનું મગજ બગાડે- - એનિમલ જેની મૂવીઓ પરંતુ- - આજના જમાનામાં લોકોએ કેટલીક શીખવા જેવી મુૂવીઓ જોવી જોઈએ જેમ કે ધી વિપ્લાશ- - એવી મુૂવીઓ જોઈને લોકોમાં કેટલાય બદલાવ આવી રહ્યા છે તો તમારું શું કેવું છે એમાં?
છે ઘણા લોકો માત્ર કેજીએફ છે. અને પુષ્પા છે ને એવી સ્ટોરી લાઈન જોવે છે જેમાં કોઈ સ્ટોરી જ હોતી નથી. એકદમ કેય ને કે ખોટું બતાવશે- - હોય છે જેમ કે એમાં કઈ લેવાનું હોતું નથી.
ખૂબ જ હાઈટ અને બતાવે છે એ ખોટી ખુબ જ ખોટી વાત છે. તો આપડે શું જુવો છો? મુવી જોવો છો, સિરીઝ જુવો છો કે શું જોવો છો?
મૂવી અને મનોરંજનમાં મારું એવું કેવું છે કે મુવીઝ કરતા જે મજા- - ટીવી શોઝમાં આવે છે. ટીવી શો જેવા કે બ્રેકિંગ બેડ, ઓલોફ ડેડ- - ગેમ ઓફ થ્રોન્સ આ વોકિંગ ડેડ- - ધી લોસ્ટ, એલાઇસઇન બોર્ડર લેન્ડ- - પછી આપણે જોવા જઈએ સ્ટ્રેન્જર થિંગ્સ, ફ્રોમ- - પછી આપડે જોવા જઈએ તો આપડે ધીસ ઓપ્રેનોસ- - ટ્રુ ડિટેક્ટિવ આવી અનેક પ્રકારના ટીવી શોઝ આવે છે જેમાં સિરન્સ હોય છે. અને તેની અંદર આવતા હોય છે એપિસોડ- - જે જોઈને એવી મનોરંજન થાય છે જે મુવી પણ આપી શકતી નથી.
હા બિલકુલ સાચી વાત છે પણ આજે કેવું કે બધા- - આજના જનરેશન જનરેશનમાં કેવું બધાને- - મારો જ એક ફ્રેન્ડ છે જેને બહાર નીકળવું ગમતો નથી તે બહાર નીકળે તે એમ કે- - ટેન લાગી જાય છે ટેન લાગી જાય છે. આમ થાય છે, ફલાણું થાય છે, ઠીકણું થાય છે એમ કરીને એ નીકળતો જ નથી બાર- - ક્રિકેટ રમવા, વોલીબોલ રમવા કે કઈપણ કરવા બહાર નીકળતો નથી. પરંતુ એને જો લેપટોપ આપી દે હાથમાં તો એ આખો દિવસ બેસીને મુવી મુવી મુવી મુવી મુવી દ્વારા જ ટાઈમ પાસ કરે છે મોસ્ટ ઓફ તો એવું કરવો જોઈએ ખરું તમારું શું કેવું છે.
મારું એમાં એવું કેવું છે આજના લોકો જેમ કે મારો એક ફ્રેન્ડ છે. જે પણ બહાર નીકળતો નથી જે મૂવી પણ જોતો નથી ફક્તને ફક્ત રીલો સ્ટ્રોલા કરે છે. અને ફોન પણ વ્યક્તિઓ અન્ય અન્ય વ્યક્તિઓ સાથે વાતો કરે છે પછી એવી હરકતો કરવાની જે કે મારું સજેશન એના માટે એવું છે કે વ્યક્તિ એ મુવી જોવી જોઈએ કારણ કે મૂવી થી શીખવા મળે છે. એ રીલો સ્ક્રોલ કરે છે ફાલતુ ની અને કોલ પર ફાલતુને બકવાસ વાતો કરતો હોય છે. એની જગ્યા મારું સજેશન એના માટે એવું છે કે વ્યક્તિ મુવી જો જોઈ તો એને જીવનમાં કઈ અધ્યાત્મક શીખવા એ મળે.
હ ઘણી બધી અ મૂવીઓ અભ્યાસ ને તમે કીધું ને કે મૂવી અભ્યાસમાં કામ આવે તો ઘણી બધી એવી મોટિવેશન મુવી પણ બનાવી છે જેના દ્વારા આપણને એવું કે ભણવામાં મન લાગે એટલે તે પ્રત્યે આપણને મોટિવેશન જાગે કે હ આપણે કઈક કરીને બતાવવું જોઈએ તો એ ઘણી ખરી મુવી એવી પણ બનાવીએ છે જેના જોઈને આપણે ખુબ જ આનંદ પણ થાય છે અને મોટિવેશન પણ થાય છે.
તમારી વાત બિલકુલ સાચી છે જેમકે હમણાં જ એક ઇન્ડિયામાં મુવી આવી હતી. જેનું નામ છે બારમું ફેલ મતલબ ટ્વેલ્થ ફેલ જેને જોઈને કેટલાય અધ્યાત્મિકઓ જે આઈએએસ ની તૈયારી કરતા હોય છે એ લોકો કોઈ ને મોટિવેશન મળ્યું હતું કારણ કે જે વ્યક્તિ તેમાં બતાવ્યો હતો એ વ્યક્તિએ બારમું ફેલ થઈને પણ આઈ. એસની પરીક્ષાને પાસ કર્યું હતું. ખરાબ ઘરની કંડિશન માંથી એ એ વ્યક્તિએ પાસ કર્યું હતું તો કેટલીય મૂવી એવું છે કે જે રિયલ લાઈફમાં જે બનતા ઇન્સિડન્ટ થતા હોય છે એને રિયલ લાઈફ માં મતલબ મૂવી ની ત તરીકે લોકો તક પોચાડવાનું કામ કરે છે.
હા બિલકુલ હા બિલકુલ સાચી વાત છે તો મુવી તો એવી જોઈ નથી પરંતુ એ ટાઈપ ના લાઈવ એક્ઝામ જોયા છે જેમકે ઘણા બધા અમુક વિદ્યાર્થીઓના એવું કંઈ નથી ઘેર ભી સારું ના હોય તેવા વ્યક્તિઓ આજે ખુબ જ આગળ વધી ગઈને પી. એસ. આઈને એવા બધા બની ગયા છે મોટા મોટા વ્યક્તિ બની ગયા છે. તો એ લોકો માટે ખુબ જ સારી વાત કહેવાય કારણ કે તે લોકોની ફેમિલી ને પૂરતું બે ટાઈમનું ખાવાનું ન મળતું હોય તે વ્યક્તિઓ જો આટલું બધું કરી શક તા હોય તો બીજા બધા વ્યક્તિ તો શું નહી કરી શકે એટલે ઘણી ખરી મુવી પણ એના પર બનાવેલી છે અને તે મૂવી પરથી આપણે શીખવી પણ જોઈએ.
તમારી વાત તમારી વાત બિલકુલ સાચી છે અનેક પ્રકારની મૂવીઓમાં આજે મારી એ કેટલીક અનેક અનેક અનેક અનેક મુવી ફેવરેટ છે જેવી કે મારી એક મૂવી તો હું કહી શકતો નથી કે આ મુવી ફેવરેટ છે આ મુવી પરથી મને શીખવા મળ્યું છે ફરી એવી મેં પંદર થી વીસ મુવી નું નામ તમને લાઈનમાં ક્રમાંકમાં ગણાવી શકું છું મુવીઝ ડાયરેક્ટર ક્રિસ્ટોફરનલોની મારી ફેવરેટ મુવીઝ પાંચ ગણાવું છું હમણાં.
હા બોલો
દીપ દીપ પ્રેસ્ટિજ સેવન. પછી જોવા જઈએ ધી પ્રેસ્ટિજ ધી સેવન ધી ઇન્ટસ્ટલ. અને બીજી અનેક મૂવીઓ છે અને જેમ કે જોવા જઈએ તો ફાઈટ કલબ બી છે. પછી ફોરેસ્ટ. તો અમ ગુડવલ હન્ટિંગ લાલા લેન્ડ પછી એવી અનેક પ્રકારની મૂવીઓ છે. અને ટીવી શોસની વાત કરીએ તો બ્રેકિંગ ગેમ રીમોટ ફોન ઓફ થ લોટ્સ સ્ટાર્ક પ્રમાણની વાઈ ફાઈ મુવીઓ અને વેબ સિરીઝો પણ છે એમાં તમારી ફેવરેટ મુવી અને સિરીઝ કઈ છે?
મારી તો ફેવરેટ સિરીઝ કેવાય ને કે ગેમ ઓફ થ્રોન્સ છે અને અ મને એવું લાગે છે કે આ બધી ઈંગ્લિશમાં હોયને સિરીઝ ના મૂવી એવું લાગે છે. તો તમે મોટાભાગે કઈ લેંગ્વેજમાં મતલબ મૂવી જોવાનું પસંદ કરો છો હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી?
મેં મોટાભાગે ધોળિયા ભાષામાં મુવીઝ જોવાનું પ્રિફર કરું છું અને ધોળિયા ભાષામાં જો મુવી ના હોય તો ગુજરાતીમાં જોઉ છું. અને ગુજરાતીમાં નો હોય તો બંગાલીમાં જોઉં છું આ રીતના મારો એક ક્રમાંક છે. પરંતુ ઈંગ્લિશ મુવી મેં હું કદી જોતો નથી તમારું શું કેવું છે?
હા પણ તમારા જે મુવીઝના નામ છે એ પરથી એવું લાગે છે કે, એ મૂવી મોસ્ટઓફલી હું ઇંગ્લિશમાં જ બની હોય એવું લાગે છે. તો તમે એ ઇંગ્લિશ જોતા જ નથી?
ના ના એ ઇંગ્લિશ મુવી મેં હું બાંગ્લા ડબમાં જોઉં છું.
હા હા મતલબ એ મુવી ઇંગ્લિશમાં રિલીઝ થઈ હોય પણ તમે બીજા ડબમાં જોવો છો.
હા હું બંગલા ડબમાં જોઉં છું એને
હા હા બરાબર છે તો તમારી અ સૌથી ફેવરેટમાં ફેવરેટ મતલબ સૌથી પસંદીદા શો કે મુવીઝ કયું છે મનોરંજન માટે?
એવી તો કેટલી મુવી અને શો છે હું એક પર્ટિક્યુલર મુવી કે શોનું નામ લઈ શક કતો તો નથી પણ દસ થી પંદર શો અને દસ થી પંદર મૂવીનું નામ લઈ શીખું છું ટીવી શો જેવા મિસ્ટર રોબોટ, સેવરેન, સબસેન્સન, ગેમ ઓફ થ્રોન્સ, બેકિંગ બેડ, ધી ડાર્ક, ધી લોસ્ટ, સોપરેનોસ મિસ્ટર રોબોટ પછી આપડે બીજી જોવા જઈએ તો ઓલ ફેડેડ એલઆઇસી બોડરલેન્ડ એ બધી તો એવરેજ મુવી છે એવીઓન તો મે ભાવે નહીં આપતો. પછી ફ્રોમ પછી જોવા જઈએ તો આપડે, આપડે હાઉસ ઓફ ધી ડ્રેગન્સ એવી કરીને અનેક ટીવી શોઝ અને મૂવીની વાત કરીએ તો ડોની ડેરકો સેવેન આ અમે અનેક પ્રકારની મૂવી રે વાત કરીએ છીએ તો આગળ પણ આપડે આવી રીતના વાત કરવી જોઈએ. તમારું શું કેવું છે એના પર?
હા ચાલ આપડે પણ આગળ નવા નવા ટોપીકની વાત કરતા રયસ ચાલો.